હ હ મજામાં તમે મજામાં
હા નિશાને ગયા ત અજ
હા ગયા તા
કેટલા વાગે જાઉં છું
આઠ થી અગિયાર જ બીજો શનિવાર હતો ને તો એટલા માટે આઠ થી અગિયાર જ હોય છે અમારે બીજો શનિવાર રોજ તો આઠ થી બે
અને તમે કયા ધોરણમાં
હું બારમામાં
બ ક કોક તમે દસમાં છો ને
ના ના હું બારમા માં છું હમણાં બારમામાં આવી છું અગિયારમાં પાસ કર્યો ને બારમામાં ઓગણીસ વર્ષ ઉંમર છે.
અને તમે અગયારધ કયા કઈ નશામાં કર્યું હતું
અ સ્વામિનારાયણ સ્કૂલ છે ને ત્યાં અગિયારમાં ધોરણ કર્યો હતો
તો તમે શું કોમર્સ લીધું છે, કે સાયન્સ લીધું છે.
ના કોમર્સ કોમર્સ લીધો છે
એયુ છે એમ
શું કરે છે બાબો.
બાબુ સુઈ ગયો. ના હોવા જો ઉમીદ નથી. કયારની કસીસ ના કશી સાથે વાત કરતી મારી બેહેન સાથે વાત કરતી હતી ફોન ઉપર એમની સાથે વાત પતી ને પછી તમને ફોન કર્યો મેં
હા તમારા બાબો કયા શાળામાં છે.
એ નવીશંકરમાં
કયામાં ભણે છે બાબો
એ તો શું કે પહેલામાં
એલામાં શું નામ છે બાબાનું
બાબાનું નામ તો નવે રાખ્યું છે
ન વેરાય સારું નામ છે બહું સારું નામ બીજું આજે તો અગિયારસ છે કર્યો છો ઉપાસ કર્યો છે અગિયારસ નો
તમે કર્યો છે?
ના, મન નઈ ફાવતું તો હું નથી
હ. ના મારી તબિયત સારી નથી માથામાં દુખાવો છે ને પાસી આજે ઊંઘી બી નથી એટલે વધારે માથું દુખે. સવારે પહેલા અ અમારા જીજાજી કહયા સાત વાગે પછી નાઈ. એને તૈયાર થઈ પસી મારા છોકરાને ઉઠાડયો એને નવડાવીને એને તૈયાર કર્યો. પછી એકાદશી નિમિતે અમે ગયા તા મંદિરમાં.
અ હ અમે તો ને હું તો જઈ જ ના શકીએ ને કારણ કે અમારે તો અગિયાર વાગ્યા સુધી સ્કૂલ હોય શાળા હોય. તો સાડા અગિયાર વાગ્યા ઘરે આવીએ તો પછી તો ના જવાય ને મંદિરે તો થોડી જવાય
એ આયા અને પછી આખું ઝાપટ ઝૂપટ કર્યું બધું લૂચ્છયુ કબાટને બધું. લિક્વિડથીને એમ બારી બારણાં લુછુ. હા એટલે જ તો લુછુ છું એ બી મદદ કરે ને મારી.
હા બાબો સારો છે નઈ?
હા એણે આખું ઘર ઝાપટીયુ. અને ઘર ઝાપટી અને પછી એણે બધું લૂછાવડાયુ મને મદદ કરી. એટલી હ કામવાળી બેન આવ્યા. એટલે આમાં કામ વાળા બેન આયા. ને પછી કામમાં બેનને આખી આજે ટાઈલ્સોમાં બધું પાવડર ને બધું નાખીને ઘસી આપી ટાઇલ્સ બધી
બસ સિવાય પણ એ દંડીથી પાણી કાઢ્યું બધું અને પછી મેં એને પોતા પોતા લગાયા
ઓહ
હ પછી કામવાળા બેન ગયા અને પછી પાછા મોલમાં ગયા તા અમે
હા હા
હમ બંસોલ માં ગયા હતા ત્યાંથી આવતા આવતા સવા એક થઈ ગયા પછી દીદી ને બધા જમ્યા સાથે અહિંયા એમના મમ્મી છે નહી તો પછી અ ડ ગયા છે મારા મામી ને મા એ મામી સાસું તો પછી મારા મામા સસરાનું ને એમનું અમારે ત્યાં જ હોય જમવાનું
અહા બીજું નવરાત્ર્રી આવે છે નહી
હા તમ તમે કઈ થી લેવાના છો ચોલીઓ?
અમે તો અહી થી ગોધરા થી નહી અમે તો છે ને અમદાવાદ થી જ લઈએ
મા મામા નો છોકરો આવાનું છે.
હા
આ શનિ રવિ
મસ્ત હા
ખબર છે તમને આ વાતની કે નથી ખબર?
ના મને આ વાત ની નથી ખબર.
હા હા હા
તમે ક્યાંથી લેવાના ચોલીઓ?
મેં તો મારું વજન એટલું વધી ગયું છે કે ચોલીઓ મળે જ ના મારા માપ ની ક્યાં બી
ઓહો
તો પછી તમને ખબર છે કઈ જગ્યાએ મળે છે મારા માપની?
અહિયાં કંઇક તો ના મળે બહાર જ ક્યાં મળે
એટલો બધો સમય જ ના હોય ને બહારસુ
ઘર કામમાં જ આ ખો નીકળી જાયને પછી બાબો એ નાનો છે ને જે તો આખો ટાઈમ જ નીકળી જાય સમય
હા પછી જમ્યા કર્યા બે વાગ્યે એને ઊંઘાડ્યું પછી ત્રણ વાગે ઊંઘ્યો પછી તમારા મોટા બેન છે ને એમની સાથે ફોન પર વાત કરતી હતી. એમની સાથે ફોન પર વાત પતિ પછી તમારી સાથે કરી હેલો હા પછી તમારા સાથે વાત કરી એમ
આજે તો સ કાલે રાત્રે ઊંઘવામાં બહુ મોડું થઈ ગયું હતું
અમારે બી બહુ મોડું થઈ ગયું અમારે બી બહુ મોડું થઈ ગયું અને પછી અમરા સવારે બી વહેલા ઉઠી અને બપોરે બી આજે ઊઘી નહી અને તાવને એમ છે તો કાલે સાંજે તો બોટલ ચડાવીને આવી
હા હા મારી એ તબિયત બહુ ખરાબ છે. ડોક્ટર પાસે ગયેલી મન શરદી, બુખાર, ને તાવ બધું થઈ ગયું શરદી, તાવ, હા ડોક્ટર પાસેથી લીધી ને દવા. આપ્યું છે ત્રણ દિવસનો કોર્સ આપ્યો.
મને તો માથું ઘણું દુખે છે
હા હા મને એક આકડા થઈ ગયા હતા હવે એટલા માટે માટે જ અવાજ આવી થઈ ગઈ છે
મને બી કાકરાત થઈ ગયા છે
ડોક્ટરે ત્રણ દિવસ નો કોર્સ આપ્યો છે હવે જોઈએ
પણ દિવસ તો જ આપે છે અને આજે રાતેે પાછું સિનેમા છે ને હાસ તેવું પ્રોગ્રમ છેં
હ હા તું ત્યાં જવાના ને
ત્યાં જવાનું છે પણ અમારી મામા લોકોનું જ મામાને એમની છોકરી નું જમવાનું અહીં છે તો પછી અમે કે જતા રહીએ
અરે તો નહીં જાઓ એમ
તો શું કરીએ તમે કઈક સલાહ આપો જોઈએ તો ખરાબ લાગે ને પાછું
તેજ નત એમને વેલા જ જમાડી ને પછી નીકળી જાવ તો ચાલે ને
પણ એ તો દુકાનેથી નવ વાગે આવે અને એનો ટાઈમ આઠ થી દસ નો છે
તો તો ના ચાલે ને પછી હવે
હ
એમને ખરાબ લાગે
હવે તમારે સાથે તમારા મામા લોકો આવે ને તમે જતા રહો તો કેવું લાગે આને
ખરાબ લાગે છે સાચી વાત બહુ ખરાબ લાગે પછી તો
હમ્મ
આજે સવારે તો છે ને ઉઠવાય નહી થતું હતું તો પછી વહેલાં ઊઠી નહીં શકી તો મોડી ઉઠી ને તો વાન વાળા કાકા એ આઈ ગયા તો
બરાબર પછી
પછી હા ઉભા ના ના ઊભા રહ્યા પછી આવીને ના ના બે જ મિનિટ વધારે ઊભા નતા રહિયા બે મિનિટ ઉભરે પછી સાડા અગિયાર વાગે ઘરે આવી ને પછી થોડું ખાધું પી તો અને પછી ઊંઘી ગઈ બહુ ઊંઘ આવતી હતી દવા ગોડી લીધી હતી ને તો એનો ઘેન ચડતો હતો તો ઊંઘી જ ગઈ
તો પછી રજા પાડી દેવી તિને નહી તો
ના પણ એમાં એ છે ને હવે બારમાં છે તો જવું પડે ને,
બરાબર તો કેમ તમે સાયન્સ ન લીધું.
સાયન્સ મને અઘરો પડે છે, બહુ મારાથી થતું નહીં સાયન્સ.
ના એમાં તો બધું વાંચવાનું જ છે એટલું બધું અઘરું ના પડે.
ના પણ બઉુ વાંચવાનું બહુ હોય છે મને બહુ અઘરું પડ્યું પછી મારાથી ના થયા, એ બધું,
તમારું ગણિત પાકું છે.
હા પાકો છે મારુ ગણિત પાકું છે.
હમ્મ હમ્મ હમ્મ
પછી હમણા જ ઉઠ્યું ચાર વાગ્યા તો ઉઠી સાડા ચાર થઇ ગયા થિયા ઉઠવાવામાંજ
અને ટ્યુશન નથી જતા ત્યાં નિશાળ મા જ કરાવી દે હે ને તમને,
હા ડી સાડા વાંચ કરાવી દે તું સંડે જતા હ
બરાબર સારું ભણાવે સે નવી ડિસામા.
હા નવા સારું મસ્ત ભણાવે છે.
કશું કામ હોય તો કેજ મને એ લોકો બો ઓછી છેં મને વાઇસ વાત કરવાની તો,
હો ટકા સાચ
તમારી સંખ્યા કેટલી છે એક રૂમમાં,
ત્રીસ જણાઓ.
ત્રીસ જ છે ખાલી એટલે સારું ધ્યાન આપે નહીં.
હા એક એક છોકરાઓને સારું ધ્યાન આપે ને ત્રીસ જણા હોય તો.
બરાબર.
બીજું બોલો તો પછી અબળાવજો. હમણાં જ ઉઠી તો ચાર વાગ્યા સાડા ચાર થયા ઉઠી. હવે કશું ખાઈએ ચા બાપીએ અને ગોળી ખાઈએ બીજું શું.
બરાબર.
બોલો.
હા પણ નાસ્તો ખાઈને પછી જ ગોરી લેવાની.
હા. એ ડો ડોક્ટરે ના પાડી હા ડોક્ટરે ના પાડી કશું ખઈ લને તો અ ચા નડા અા
ભૂખ્યા પેટે ના લેવાય અને મેં એ દિવસ શું તમારા ઘરે આઈ હતી ને.
હા હા.
જ્યારે આંટી આવ્યા તા બાર થી
હા હા.
ત્યારે પાછું તારા ઘરેથી ઘરે પાછી જતી તી ને ત્યાં તો મેં તમારી બે બેનપણીઓ જોઈ હતી રસ્તામાં બેઠી હતી.
કોણ?
પેલી ઠંડા પીણાની દુકાનની બાર માનસી ને મુસ્કાન.
ઓ હા હા હા હા હા.
બહુ બધી વાર બેઠા હતા.
ખબર છે ખબર છે લોકો તો જાય છે ક્યારે ક્યારે.
હ ચાલવા જતા હશે પછી તં બેસી જતા હશે ને?
હા ચાલવા જાય છે તો ત્યાં બેસી જાય છે.
પછી કશું ખાઈને પાછા આવે..
હા ખ‌ઇ ને પાછો આવી જાય છે.
હા મોબાઈલ જોતા હસે ન‌ઇ?
મોબાઈલ જોએ. વાતો કરે થોડી વાર પછી મોબાઈલ જાય પછી થોડું ખઈ પીને રિટર્ન.
હમ. આટલું ચાલે પછી એટલું ને એટલું ખાઈ લે તો પછી ચાલવાનો મતલબ શું.
એ તો એમ જ શોખ માટે ચાલે છે કે વ્ય વ્યવહારિક નથી. કે હા વજન જ ઘટાડવું છે ને એમ નથી એમ વ્યવહારિક ચાલે.
પણ તારી બેનપણી ને બેનપણી તો બહુ જાડી છે જેની સાથે જાય. છે.
હા એ તો જાડી છે પણ હવે એ. હા શું કરીએ આપણેે તો ના કહી શકીએ ને એમને હવે. પછ ખોટું ખરાબ લાગી જાય.
હા બરાબર. સાચી વાત છે આપને કશું ખાઈએ તો મને ખરાબ લાગે. એની કરતા કશું કેવાનું નથી આપડે એમને.
જે ચાલેે છે એ ચાલે.
એમને કશું બી કેવું હોય એમના મમ્મી પપ્પા કે.
હા આપણે એકસો માટે કહીએ.
હું જયારે તમારે બેન સાથે વાત કરીતી હતી ને તો દસ મિનિટમાં. ફોન કટ થઈ જતો હતો.
ઓહો..
અન્યથા અમારી સંસ્થ ખબર નય અનેને તમારી સાથે તો અમારે અગિયાર ને ત્રીસે પહોંચીતી. ચાલુ જ છે.
એના છે ને મોબાઈલમાં થોડી તકલીફ હશે, એટલા માટે આવું થયું હશે.
એમ છે એમ?
હા!
હમ હમ
ક્યા છે અમાર જીજાજી?
એ તો
અહ.. બાબો મસ્તી કરે છે કે ડાયો છે?
ના ડાયો છે. નથી મસ્તી કરતો. બધા જ ઘરકામમાં મદદ કરે.
ઓ.. હો..
હમ ને શું કરે છે દાદી?
તો બા તો છેને આયા છે ને પેલા ઘરેથી મોટા મે મોટાબેન આયાં છે તો એમની સાથે છે.
તમારા મોટા બેન આવ્યા છે હમણાં?
હા, અમે તો બારિશ